હલો
હલો
નમસ્તે બેન કેમ છો
મજા મા તમે
હુ પણન મજામાં છું હાજી આપને શિક્ષણ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ નોકરીઓ વિષય પર વાત કરીએ
હા બોલો
હા આ ખૂબ સરસ વિષય છે અને આપના જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે
સાચી વાત શિક્ષણ વગર વ્યક્તિનો વિકાસ સંભવ નથી અને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લોકો સમાજનું ભવિષ્ય ઘડે છે
સૌથી પહેલાં શિક્ષણની વાત કરીએ શિક્ષણ વિદ્યાર્થીને પા જ્ઞાન આપે છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવલ બનાવે છે
હા શિક્ષણ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી આપતા પણ જીવન જીવવાની રીત પણ શીખવાડે છે
શિક્ષણ વિદ્યાર્થીઓમાં શિસ્ત પ્રમાણિકતા અને સારો સંસ્કારો વિકસિત કરે છે.
મને લાગે છે કે શિક્ષણ સમાજના સાચા માર્ગદર્શન છે.
બિલકુલ એ પછી મુખ્યાધ્યાપક અથવા પ્રિન્સિપલની નોકરી પણ ખૂબ મહત્ત્વની છે
હા પ્રિન્સપ પાલ આખી શાળા નું સંચાલન કરે છે તેઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ રાખે છે
શાળાની પ્રગતિ માટે યોગ્ય નિર્ણય લેવામાં પ્રિન્સિપલની ભૂમિકા ખુબ અગત્યની હોય છે.
કોલેજોમાં પ્રોફેસર અને વ્યાખ્યાતાઓ પણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે
હા તેઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપે છે અને સંશોધન કરવા કરવામાં કરવા માટે પ્રેરણા આપે છે.
આજના સમયમાં શિક્ષક અથવા ટ્રેનરની જરૂરિયાતો પણ વધી રહી છે.
સાચી વાત ટ્રેનર વિદ્યાર્થીઓને નવીન કૌશલ્યો શીખવાડે છે. જેનાથી તેમને રોજગાર મળવામાં મદદ થાય છે.
સમ એતક અર્થક કાઉન્ટસેલરની નોકરી વિશે તમારું શું કહેવું છે.
કાઉન્સેલર વિદ્યાર્થીઓની સમસ્યા સમજે છે. અને તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે.
ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરિયર અને તણાવની સમસ્યા અનુભવતા હોય
સાચી વાત. શાણી પ્રગતિ માટે યોગ્ય નિર્ણય લેવામાં પ્રિન્સિપલની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. મહિલા સુમારે દ મ શિક્ષણ કોઈ પણ સમાજોને પાયો છે સારું શિક્ષણ વ્યક્તિને જ્ઞાન કૌશલ્ય અને સારા સંસ્કાર આપે છે.
હલો
શાળાઓ અને શાળાઓ અને કોલેજો માં આધુનિક ટેક્નોલોજીઓનો ઉપયોગ થઈ રહ્યો છે સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર ઇન્ટરનેટ અને અને ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓને નવી માહિતી સહજ મળે છે‌ શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક નું જ્ઞાન જ્ઞાન જ નથી આપવા આપતા પણ જીવન મૂલ્યોને એ શિસ્ત અને જવાબદારી પણ શીખવાડે છે
હ
શિક્ષણ કોઈ પણ સમાજનો પાયો છે સારું શિક્ષણ વ્યક્તિને જ્ઞાન કૌશલ્ય અને સારા સંસ્કાર આપે છે.
હ
આજના સમયમાં શિક્ષણનું મહત્વ ઘણું વધી ગયું છે. શિક્ષિત વ્યક્તિ પોતાના જીવનમાં સાચા નિર્ણય લઈ શકે છે અને સમાજના વિકાસમાં યોગદાન આપી શકે છે આજે શિક્ષણનો હેતુ ફક્ત નોકરી મળવા મળવાનો નથી પણ સારા ના નાગરિક બનાવાનો પણ પણ છે શિક્ષણ આસ આત્મવિશ્વાસ વધે છે. વિચારશક્તિ વિકસિત થાય છે અને દેશની પ્રગતિ સ્વભાવ બને છે તેવી પ્રત્યેક બાલકને ગુણવત્તા ત્તાયુક્ત શિક્ષણ મળવું એ સમાજ અને સરકાર બંનેની મહત્ત્વની જવાબદારી છે.
જીવનમાં નવી તકો પ્રાપ્ત થાય સફળ અને સુખી જીવન જીવામાં મદદ કરે.
જરાબ
ઉપયોગ યોગ્ય ઉપયોગ શીખી શકાય
આજના સમયમાં શિક્ષણનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. શાળામાં શિક્ષણની સુવિધા વધારવા બાબત હું આપને વિનંતી કરું છું કે અમારી શાળામાં વિદ્યાર્થીઓ માટે વધારે શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે નવા પુસ્તકો કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ અને વિજ્ઞાન પ્રયોગશાળાની સુવિધા
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘણી મદદ મળશે. આ ઉપરાંત સયાંતરી કાર ગીરદ માર્ગદર્શન વકૃત્વ વકૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સર્વાગીન વિકાસ થશે. આપની સાથે વાત કરીને બહુ સારું લાગ્યું. ફરી મળશું.